હલો
હલો
કેમ છો બેન જય શ્રી કૃષ્ણ
અરે એકદમ મજાના મજામાં બેન તમે કેમ છો
બહુ જ મજામાં હો બેન હવે છે ને હું અત્યારના મારા ઘરે પાણીનો પ્રોબ્લેમ થયો બેન કેટલું બધું અમારી ફ્લેટ છે તો અમે બે ટાકા મગાવીએ છીએ પાછું અમારે પોતાને અહિયાં કુવો છે તો કુવાનું પાણી કરીએ છીએ તો એ બોલો બેન અત્યારે અમારે પાણી આવતું બંધ થઈ ગયું ત્યારે મને એમ થાય છે કે બધા લોકો કેટલું ઘણી વાપરતા હશે ફ્લેટમાં અરે મારા ઘરે મારી કામળી આવી ને તો એને બોલ રોજ ચાલુ નળે તે વાસણ કરતી તો હું એને મેં ટૂકી ટૂકી અને બે ટબ ભરી રાખું અને એમાં વાસણ કરાવ પણ આજે જયારે પાણી બે દિવસથી અમારા પ્રોબ્લેમ થાય તો થયું ને ત્યારે મેં એને પૂછ્યું મે તું મારા ઘરે જ બેઠ તો કે તમે એક જ એવા કચકચ કરો છો બાકી હું તો બધે ચાલુ નડે જ વાસણ કરું તો જ મને ફાવે છે મને એમ થાય કેમ બધાને ખબર નથી પડતી કે તેમના પાણીનુ પ્રોબ્લેમ શોર્ટેજ છે અરે ગામડાઓમાં પણ અત્યારના બધાને કેટલા દૂર દૂર બેડા લઈને પાણી ભરવા જવું પડે છે દે છે આપણને અહિયાં થોડી સગવડતા છે તો આપણે પાણી બચાવીએ તો અત્યારે તમે જોજો કોઈને પાણી બચાવવાની જરૂર જ નથી લાગતી જે પાણી પીવું હોય ને બેન તું પણ આખો ગ્લાસ લે અડધું પીવે ને અડધું ઢોળી નાખે છે તો આ અત્યારના બધા એટલા બધા રાડેરાડ કરે છે પાણી નથી આવતું પાણી નથી આવતું સોસાયટી ના વોચમેન ને કે છે પણ કોઈને એ સમજવું નથી કે આપણેે પોતે આપણા ઘરમાં જો બચાવશું તો આપણને આગળ જતા વાંધો નહીં આવે અત્યારના વરસાદ ઓછા થઈ ગયા છે ત્યાં બધે સૂકવું પડે છે તો આપણેે પાણી બચાવશું તું સ્ટોરેજ નુ કઈક ઘરમાં દીપડા ભરવા જોશે કે એવું કોઈ કરતું જ નથી બેન બસ પાણી આવે છે ને ઉપરથી તો દે ધનણાધન પાણી વાપર્યા જ કરવાનું વાપર્યા જ કરવાનું એટલે મને એમ થયું કે હું બેન જોડે વાત કરું કે બેન તમે લોકો પાણી કરવા માટે શું કરો છો કઈ બચત કરો છો પાણી ની
હા બેનો તમારી વાત સાચી છે અત્યારનો જે માણસ છે ને એ સ્વાર્થી થઈ ગયો છે પોતાનું જ વિચારે બીજાનું આવનારી પેઢી નું નહી વિચારે કે બીજા જે લોકો પછાત વિસ્તારમાં રે છે હજી પાણી ની સુવિધા નથી પહોંચી એનો કોઈ વિચાર જ નહીં કરે બસ પોતાનું વિચારશે આપડે તો પાણી આવે છે ને અરે
ઘમાં મેં જોયું છે બાળકો ખુલ્લા નળે બ્રશ કરે અરે કેટલું બધું પાણી વહી જાય છે જ્યાં સુધી કોગળો નથી થી કરવા ત્યાં સુધી તો પાણી બંધ રાખવું જોઈએ ને પણ નહીં ન ચાલુ રાખશે ને બ્રશ નિરાતે ઘસશે એટલે કેટલું બધું પાણી નો વ્યય થાય પછી મેં તો ઘણા બધા એવા જોયા છે કે બાથરૂમમાં સાથે ફોન લઈને જાય અને ગીત બગાડે અને ઓલો પેલો ફુવારો શરૂ કરીને નાઈ હવે એમાં અંદાજો રજ નહીં કે કેટલું નાયા કેટલું પાણી ઢોળાણું કેટલું પાણી બગડી ગયું અડધો કલાક સુધી નાયાજ કરે નાયાજ કરે કેટલું બધું પાણી બગડે
વળી અમુક છોકરા ઓલા જીમમાં જતા હોય એટલે જીમમાં જયા ગયા પેલા નાશે પછી જીમમાંથી આવી ને નાશે
આપડી જૂની પરંપરા પ્રમાણે બહારથી જઈને આપડણે આવીને હાથ પગ ધોવા જોઈએ એવા સાતસો ટકા સાચી છે પણ આટલું બધું ઘડીએ ઘડી પાણી ફુવારાથી નાવું કેટલું બધું પાણીનો વ્યય થાય બેન અમે તો છે ને પેલા તો આવી નાની નાની વસ્તુઓમાં જ બહુ ધ્યાન રાખીએ હો છોકરાઓને ક્યારેક થાય એવું કે ભાઈ આ વડીલો બહુ ટોક ટોક કર્યા કરે છે નળ બંધ રાખને નળ ધીરો રાખને પાણી ની અડધી ડોલે નવાય કે એક ડોલે જ નવાય ને આવું બધું બઉુ ટોક ટોક કર્યા કરે છે પણ એને લાંબા ગાળે સમજાશે કે આજે વડીલોને મા બાપ ટોકતા તા ને ઈ શા માટે કે ટોકતા તા જય્યારે પાણી નહીં આવે ને ત્યારે એ લોકોને ખ્યાલ ચોક્કસ આવશે અમે આવી નાની નાની થી જ બચત કરીએ ટીપે ટીપે જ સરોવર ભરાય ને બેન ઈ કહેવતથી હું અ શીખવાડું કે ભાઈ નળ આખું નહી ખોલવાનો કોગળા કરતી વખતે પણ નળ થોડોક ખોલવાનો વાસણ વિછરતી વખતે પણ જેટલો જરૂર હોય એટલો જ ખોલવાનો પછી સાબુ દેતી વખતે પાછો નળ બંધ રાખવાનો વાસણને નાહવામાં પણ એક ડોલે જ નાહવાનું પછી તમે સાંજે બીજી વાર ગરમી ના હિસાબે જો નાતા હો તો જયારે પછી અડધી ડોલે નાવ‌ઉ તો પણ ચાલે પછી ત્યારે ફરી પાછું ઘસી ઘસીને નાહવાની કઈ જરૂર નથી
પછી પેલું અ દોળ કાઢ્યું હોય કપડા ન તો એમાં છેલ્લે જે ડોળ કાઢ્યું ને એનું ચોખ્ખું પાણી હોય ને બેન તો એનાથી અમે છે ને અ સાવ ચોખ્ખું પાણી હોય ને તો એનાથી અમે કચરા પોતા કરી નાખીએ એટલે શું કે ભ વધારાનું પાણી વાપરવું નહી અને જાડવામાં પણ અમે જરૂર પૂર તું પાણી વાપરી આમ બીજે બધે ઢોળા એવી રીતે નહી ઓલે શું માળીને રાખ્યા હોય ને તું એમ નળી આમ નિરાતે ફેરવે એટલે એક કેરા માંથી બીજા કેરામાં લેને તો વચ્ચે પાણી એટલું બધું ઢોડાઈ જાયને કે એને ખ્યાલ જ ન રે એટલે પાણી પણ જાતે જ પાવાનું નહી હું તો એવો જાગ્રહ રાખું કે ભાઈ ડોલે ડોલે પાવ ને તો વધારે સારું નળી થી તો શું તમે નળીને ચાલુ કરીને ત્યાં લઈ જાાવ તો એ ઢોળાઇ જાય
અને જયારે વધારે પાણી જે દિવસે આવ્યું હોય ને એ દિવસે તો હું છે ને મોટા ટીપડા ભરી રાખવું નાના નાના લોટા ભરી રાખું ગ્લાસ એ ભરી લઉં એટલે શું કે ઈ વાપરવામાં અને પીવામાં ઈ પાણીનો ઉપયોગ થઈ જાય તમે શું કરો બેન
સાચી વાત છે બેન તમારી અમે તો શું કરીએ એસી હોય ને બેન એસી નું પણ વેસ્ટેજ પાણી આવે છે હું તો શું કરું ઈ એસી નું વેસ્ટેજ પાણી કઈ ખરાબ નથી હોતું એસી નું છે કે ફિલ્ટર નું છે એ પાણી અમે વેસ્ટેજ માં નથી નથી જવા દેતા એની પણ અમે ડોલ ભરીએે અમે ફિલ્ટર માં નીચે હું છે ને ફિલ્ટર કરું ને ત્યારે પણ એની માં એક રડાની ની એક એવી ડોલ રાખી છે મેં વોશ બેશીન માં ઈ ડોલ મૂકી દ‌ઉ એમાં ઇ ફિલ્ટર ની નળી મૂકી દ‌ઉ એસી નું પાણી નીકળતું હોય ને ત્યાં પણ અમે ડોલ મૂકી દઈએ એ પાણી છે ને કઈ ખરાબ નથી હોતા એ પાણી અમે કચરા પોતા માં લઈ લઈએ છી બોલો એટલે એ પાણી હું તો વેસ્ટ જવા જ ના દેતી પણ અત્યારના શું થઈ ગયું છે બે બધાને ફુલી ઓટોમેટિક વોશિંગ મશીન આવી ગયા છે એ ફુલી ઓટોમેટિક બસ શું થાય છે કે તમારે એમાં ટાઈમિંગ ફિફટી ફાઈવ ફિફટી એટ સેકન્ડ નું હોય છે એટલે એટલે એ લોકો એમાં એવું હોય કે ચાર વાર ડોળ છ વાર ડોળ એવી રીતની સિસ્ટમ હોય એટલે એમાં સતત પાણી વેડફાયા જ કરે વેડફાયા જ કરે છે એટલે હું તો શું કરું છું સેમી વોશિંગ મશીન વાપરુ ભલે એક માંથી આપણે બીજામાં નાના માં કરવું પડે પણ એમાં ખોટ પાણી નો વેસ્ટેજ તો નથી જતો જયારે અત્યારના બધા સેમી કરવા માંડ્યા છે. એટલે આ બધું થાય છે ને બેન ત્યારે એમ થાય કે ના ના આપણેે પાણી નો અત્યારના બચાવ કરવો પડશે અમે તો એવું સજેશન આપ્યું છે મેં તો અહીયાં કે છે ને ઉપરથી વરસાદ નું પાણી હોય ને એની પાઈપલાઈન સીધી આપડા જમીન કૂવામાં જાય ને એ રીતે સિસ્ટમ કરો એટલે વરસો અમે અગાસી માંથી જ સીધી પાઈપલાઈન નીચે જમીનમાં જવા દીધી છે એટલે જયારે વરસાદ આવે ને ત્યારે એઈ પાણી સીધુ જાય અને આપણે એમાં પ્રોબ્લેમ ન થાય એટલે આ બધું અત્યારના જો આપણેે પોતે સજાગત કરીને કરશું ને બેન અને રોડ ઉપર જ્યાં બ્લોક થવા માંડ્યા છે ને બેન એના હિસાબે પણ આપડા વરસાદ નું પાણી જમીનમાં ઉતરતું નથી અને એના હિસાબે આ પાણીની સમસ્યાઓ વધતી જાય છે એટલે હું તો એવું ઈચ્છું છું કે તમારા ઘર આજુબાજુ કોઈ બ્લોક નાખવા આવે ને તો બને તો ના પાડો એને એમ કહો કે રોડ પાકા કરો પણ બ્લોક ન નાખો જેના હિસાબે આપડે આ વરસાદ નું પાણી છે એ જમીનમાં જાય. તો આપણને પાણી મળશે નિતર પાણી મળશે ને ક્યાંય સ્ટોરેજ થશે નહીં તો. પા અત્યારના પાણી મળશે નહી તેના કુવાઓ પણ બધા નીચા ધીમે ધીમે જતા જાય છે. એટલે હું તો અમારી સોસાયટીમાં મેં પોતે કાલે મિટિંગ બોલાવી હતી અને મેં આ બ બધા સજેશન આપ્યા અને મેં કહ્યું. કે તમે પોતે તમારા કામ વાળાઓને પણ કહો કે બધા પોતે કરે અત્યારના તમે જો વોશરૂમ જાયને તો જાય તે નીકળે ત્યાં સુધી ફ્લસ ચાલુ રાખે. અરે કેને ભાઈ તમે તમારે આપડે પેલા એવું ન કરતા બેન હવે તો સિસ્ટમ ગઈ છે. પિચકારીની સિસ્ટમ થઈ ગઈ ફુવારાની સિસ્ટમ થઈ ગઈ તમે જુઓ કે આટલું પાણી નું વેસ્ટેજ વેસ્ટેજ વેસ્ટેજ એટલે ત્યારે એમ થાય કે આ બધું ન કરવું જુએ. જેમ તમે પાણી બચાવશો તો તમારી આવનારી પેઢી છે જેના માટે આગળ જતા બહુ જ પાણીની મુશ્કેલીઓ થવાની છે એના માટે અત્યારના તમે એનું ભવિષ્ય સુધારવા માટે તમે પોતે અહીંથી અટકી અને પાણી બચાવો. હું તો એવું માનું છું. તમે શું કહો છો?
હા બેન સાચી વાત છે. તમે જ્યાં કીધું ને કે વરસાદનું પાણી ભેગું કરવાનું. વરસાદનું પાણી અમે તે છે ને હું તો ઓલા મોટા મોટા ટબ આવે ને એ ટબ છે ને વરસાદ જયારે પડતો હોય ને ત્યારે આમ ખુલ્લા મૂકી દઉં અને જયારે પેલો વરસાદ આવે ને તો એવું અજાગ્ર રાખવું કે પહેલા વરસાદમાં અગાશી સાફ થઈ જાય. એટલે અગાશી ત્યારે તે છે ને વરસાદમાં અગાશી અ ધોવાન જતા રહીએ સાવણો ફેરવી દઈએ એટલે આખું ચોખ્ખી થઈ જાય અગાશી એટલે પછી જયારે વરસાદ આવે ને તો તમે જેમ કહ્યું ને એ રીતે એનો જે ધોધ પડે ને. એમાંથી જ અમે એ ટપ ભરીએ અને ખુલ્લા ફળિયામાં પણ આમ ટબ ખુલ્લા મૂકી દઉં એટલે શું એમાં પણ પાણી ભેંગું થાય અને આ વોશિંગ મશીનની તમે જે વાત કરીને બેન એ સો ટકા સાચી વાત છે. હો એમાં પાણીનો ખૂબ વ્યય થાય છે. આ ઓટોમેટિકમાં એટલે મેં આ પાણીની બચત ના હિસાબે તે સેમી લીધું છે ભલે થોડીક આપડે મહેનત થાય તો એ તો કરવી પડે. પાણી બચતું હોય તો આપડે એટલી મહેનત કરવી પડે ઓલી કહેવત છે ને જળ એ જ જીવન છે બહુ સાચી કહેવત પાણી નહી હોય તો શું કરશું એટલા માટે બોલો તમારું શું કેવું છે બેન
સાચી વાત છે જળ એ જ જીવન છે અત્યારના વર્ષ અત્યારના વર્ષ વરસાદ એટલી જ ઊંછો આવે છે કે બધા પોતે ઝડવા કાપી નાખે છે અને મોટા મોટા બિલ્ડિંગો થવા મડયા છે એટલે એક બાજુ આપણે કુદરત ને એટલી ગરમી આપવાનું પ્રયોગ આટલી બધી ગરમી પડતી હશે પડે છે આ વખતે તો બેન જુઓ ને કેટલી ગરમી પડી તો એની સામે જો વરસાદ નહીં આવે તો પછી તો કાલ અંકાલ પડશે એમાં તમે પાણી માટે પણ વલખા ભરશો એટલે તમારી વાત સાચી છે કે તેના દરેકને ઘરે ઘરે જઈને જ્ઞાન આપવું પડે એમ છે અમે તો એવું વિચાર્યું છે અમારી સોસાયટી વાળા કે આપણને આટલી બધી મુશ્કેલીઓ પડે છે તો આપડે આપે આજુબાજુ ની સોસાયટી વાળા ને પણ ભેગા કરશું અને એ લોકોને પણ કશું કે તમે લોકો પણ આવી રીતે તમેરી અગાસી માંથી પાઈપલાઈન ઉતારો અને દરેક ફ્લેટ દિઠ અત્યના એક ઘર દીઠ તમે પાંચ પાંચ ઝાડવાઓ ઉગાડો જેના હિસાબે વરસાદ આવે વરસાદ વરસાદ આવે તો આપણે પાણી નો સ્ટોરેજ કરી શકીએ અમે તો અત્યના અમારી સોસાયટીમાં અત્યાર સુધી નહોતું તો હવે એવું વિચાર્યું કે અંડરગ્રાઉન્ડ એક ટાકો કરીએ જેના હિસાબે આપણને આખું પાણી છલોછલ ભળી દે અને બધા એવું નિર્ણય કરે કે ભાઈ આપણે સૌથી વધુ આપણે પાણી ની બચત કરશું એટલે તમારો વાત સાચી અને હું તમારા અમુક સુચવ છે ને આજે અમારી સોસાયટી ની મિટિંગ છે ને એમાં પણ હું આપીશક ચોક્કસથી તમારી સાથે વાત કરીને મને ખુબ જ આનંદ બેન થયો હો થેન્ક યુ તમે મને આટલી બધી સચી અને સારું જ્ઞાન આપ્યું બાકી હું પાછું તમને ફોન કરીશ બાકી ક્યાય અટકીશ તો બેન
હા બેન ચોક્કસ આવજો
આવજો